. હલો. હા.
કેમ છો?
થોડો અવાજ તમારો ધીરો છે.
ઓકે મને તમારો અવાજ સંભળાય છે.
હા બરોબર હા બોલો.
હા હા કેમ છો? તો આજે કયો ટોપિક લઈ વાતનો.
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. તો આજે એના વિશે કઈક વાત કરીએ આપડે?
હા ચોક્કસ કેમ નહિ બહુ સારો ટોપિક છે.
હા હા અત્યારે ત અ તમે જાણો જોકે અત્યારે તો અ ઉનાળો છે. અહીંયા આગળ અ અને એને એને કારણે આપણે જોઈએ છે કે અ ગરમી ખુબ જ વધી રહી છે અને ખાલી આપણા દેશ મને પણ ઇવન વિશ્વભર બા જેમ કે અત્યારે યુકે નું તાપમાન પણ વધારે જ છે. તો પર્યાવરણને જાળવી રાખવા માટે આપણે શું પગલા લઈ શકીએ એના માટે તમે તમારું શું મત છે?
હા સાચી વાત છે જેમ આપડે હમ એક નાના હતા ત્યારે સ્ટોરી સાંભળી હતી કે બધાએ એક કુંડમાં થોડું થોડું દૂધ રહેડવાનું હતું. . અને અ સવારે રાજા એ જઈને જોયું તો દૂધને બદલે આખો કુંડ પાણી થી છલો છલ કારણ બધા એમ વિચાર્યું કે હું એકલો દૂધ નાખીશ તો શું ફરક પડશે, હું એકલો પાણી નાખીશ તો શું ફરક પડશે. તો પર્યાવરણ વિશે પણ આજ થઈ રહ્યું છે આજે દરેક વ્યક્તિને એમ થાય છે કે હું એકલો પર્યાવરણ નું ધ્યાન રાખીશ તો શું ફેર પડી જશે બધા કરે છે મને પણ કરવા દે. તો એના માટે પર્યાવરણને વધારે નુકસાન થઈ રહ્યું છે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે અને પોતાનાથી બનતા પ્રયત્નો કરે પોતાના લેવલ પર. તો પણ ઘણો બધો ફર ફરક પડી જશે ચોક્કસ.
બરાબર, હા વાત સાચી છે જેમ આપડ ગુજરાતીમાં કેવત છે ને કે અ કાકરે, કાકરે પાળ બંધાય. એટલે હરેક વ્યક્તિગત રીત તે આપણે એના માટે અ સાવચેત રહેવું જ પડે. એ નહી એ જો નહી ધ્યાનમાં રાખીએ તો આગળની પેઢી પેઢીને પર્યાવરણ પર્યાણ પર્યાવરણ વિશે બહુ જ સહન કરવાનું આવશે એવું મને લાગે છે.
હમ તમારો ડર એકદમ સાચો છે. હા આપણેે હું. હું કેવું કરું છું એ જણાવું.
હા ચોક્કસ ચોક્કસ.
હા હા હું મોટે ભાગે મારી જે જયારે પણ કારમાં જઈએ, અથવા તો સ્કૂટરમાં તો ખરીદી કરવા માટે મોસ્ટલી ગ્રોસરી બેગ્સ હોય એ એક બેગની એક અ નાની મતલબ એક નાની પાઉચ જેવો છે. એની અંદર બધી નાની મોટી બેગસ મેં ભરી રાખી છે. અને કારની અંદર ર કાયમ માટે. એટલે ગમે ત્યારે અનપ્લાન્ટ પણ શોપિંગ કરવું હોય હવે જરૂરી નથી કે આપણે બધું પ્લાન કરીને જ કરતા હોઈએ, તો ગમે ત્યારે અનપ્લાન શોપિંગ કરવું હોય આપણે કારમાં હોઈએ તો આપ આપડે કશેથી પણ પ્લાસ્ટિકની થેલી નહી ખરીદવી પડે અથવા તો નહી લેવી પડે આપણી પાસે આપડી થેલી હોય, એમાં હું શોપિંગ કરઉ મોસ્ટલી. અમારે એ રીતે કરીએ છીએ અમે.
હ હા અહિયાં અમારી આસપાસ પણ હું જોઉં છું કે અ ઘણી બધી દુકાનોમાં ખાસ કરીને અ અ દવાની દુકાનમાં વગેરે જઈએ છીએ. દવાઓ લઈએ છે તો એ લોકો કાગળ ની ઘેલી વા આયુર્વેદિક દવા હોય કે આપડી એલોપેથીની દવા હોય એ લોકો કાગળની થેલીઓમાં જ આપે છે. પણ ઉમા જઈએ તો શાક વાળ હવે કાગળની થેલીઓ એક પર્યાવરણ માટે સારી છે, કારણ કે જે કાગળ આપણે વાપરેલો હોય એનો જ લોકો ઉપયોગ કરે છે. અને ફરી વાર એ એમાં થી થેલી બનાવીને આપણે ઉપયોગમાં લઈએ છીએ જેમ કે છાપા છે, કોઈ પેમ્પલેટસ છે. એ બધું ઉપયોગમાં લઈએ છે, પણ શાક વાળાઓને એ મોંઘુ લાગે છે. એટલે એ લોકો પ્લાસ્ટિકની થેલીઓ એ લોકોને સસ્તી પડે. એટલે એ લોકો એટલા સજાગ નથી. રહેતા. આપણે આપણી આપડી રીતે આપણે સજાગ રહેવું જોઈએ, આપણે ગ્રાહક તરીકે અને ક્યારેક એવું પણ થાય કે એ લોકો ભણેલા ઓછા અ એ એ લોકો થોડા અજ્ઞાની હોય એટલે એ લોકો ચલાવી લે. કે ચલો પ્લાસ્ટિક સસ્તુ છે પ્લાસ્ટિકની થેલીઓ સસ્તી છે પણ એનાથી પર્યાવરણને કેટલું નુકસાન થાય છે એ કદાચ એ લોકોને ધ્યાનમાં ન પણ આવે. એટલે આપડે આપણી રીતે અ મને પણ એવી એવું છે કે હું પણ એ મારું મારું જે પર્થ હોય અ એમાં હું એક કપડાની થેલી હંમેશા રાખું છું. જેનાથી જયારે પણ આપણે અચાનક કઈ લેવું પડે રસ્તામાંથી જતા આવતા કઈ પણ લેવું હોય ફળ છે, શાકભાજી છે કઈ પણ જરૂરીની વસ્તુ તો તરત આપણે એમા લઈ શકીએ. હા બીજું અત્યારે ઉનાળો છે એટલે આપણે અ મોટે ભાગે બધા જ અ એર કન્ડિશનર નો ઉપયોગ ખૂબ કરે છે. શહેરોમાં તો ખાસ નાના શહેરોમાં કે મોટા શહેરોમાં. બધા એર કન્ડિશનર નો ઉપયોગ બવ જ જ કરે છે. તો એમાં પણ વીજળીનો વપરાશ વધારે થાય એ એનાથી પણ પર્યાવરણ નું તાપમાન વધી જાય છે.
હમ્મ, સાચી વાત છે, બરાબર.
આપણે પણ બને ત્યાં સુધી અ ખુલ્લી હવામાં કુદરતી હ વા વધારે સમય ગાળવો જોઈએ. ક્યારેક એર કન્ડિશનર નો ઉપયોગ કરો પણ થોડા સમય માટે જ કારણ કે જેટલો વધારે આપણે એનો વપરાશ કરશું એમાંથી જે ગરમ હવા બહાર નીકળશે પાછું એ પાણી તો બધું એ પાણીનો તો બગાડ જ થાય છે. જે પાણી બહાર એર કન્ડિશનર માંથી ની નીકળે છે એટલે એ એર કન્ડિશનર નો ઉપયોગ મને લાગે છે કે થોડા સમય માટે જયારે ખુબ જ જરૂર હોય ત્યારે જ કરવો અને એનું એક અ સેટ જેનું તાપમાન પણ એક સેટ રાખવું અ ચોવીસ થી વધારે પણ નહી અને ઓછું પણ નહીં તો એક સરખું તાપમાન ને એનાથી પણ આપણી વીજળી પણ ઓછી વપરાય એવું મને ખ્યાલ છે.
હા હા તમારી વાત સાચી છે. આ રીતે દરેક વ્યક્તિએ થોડા થોડા પ્રયત્નો કરવા જોઈએ તો જ આપણે ઓવરઓલ ફાયદો આપણને થાય પર્યાવરણને બ
હા હા બીજું ખાસ આપડ ઘર ઘર ભલે આપડું... આપણું ઘર હોય નાની બાલ્કની હોય એમાં પણ થોડા નાના નાના છોડવા આવું. તો એનાથી પણ ઠંડક... ઘર માં.
હા બરાબર છે.
હા બીજું તમે શું તમને શું વિચાર આવે છે.
હું મોટે ભાગે એ ટ્રાય કરું એ વ્યક્તિગત રીતે હું આ રીતે કરું કે કશે પણ મારે દૂર જવાનું હોય મોટા સિટીમાં આપણે રહેતા હોઈએ. તો પબ્લિક ટ્રાસપોર્ટ... એટલે કે વાહન પરિવહન યોજના જે સરકાર... સરકાર પાસે છે. બસ છે ટ્રેન છે બીજી અલગ વ્યવસ્થ છે મેટ્રો. ટ્રામ કે જે રીતનું મોનો રેલ એ બધી... એ બધી ફેસિલિટીનો બને ત્યાં સુધી ઉપયોગ.. અને જયારે વેકશન બા બાળક લોકોને પણ ફરવા લઈ જતા હોઈએ મ્યુઝિયમ બતાવવા. એકઝૂ બતાવા. કે કંઈ પણ. તો ત્યારે પણ અમે લોકો ગ્રુપ જ અમે બનાવ્યું છે અને અમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જઈએ ટ્રેનમાં જઈએ અને એ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરવાથી આપણને- આપડી આ- જે ઈંધણ ઈંધણ છે એની પણ છ થાય છે. અને અ. દૂષિત ઓછું થાય છે પર્યાવરણ એટલે એ વસ્તુનું હું હંમેશ... અ ધ્યાન રાખ
હા બીજું એક ઘણી બધી હા બીજું એક ઘણી બધી એલો મોટી મોટી ક કંપનીને ઓફિસ એ લોકોએ પણ બસ સેવા ચાલુ કરી છે. એનાથી એનાથી ઘણા બધા અ અ એ લોકોના સ્ટાફ એક સાથે જ એક જગ્યાએથી ભેગા થઈને કંપની સુધી પહોંચી શકે તો એ પણ એક સારો પર્યાય છે.
હા હા બરાબર છે વાત અને એજ રીતે લોકો કાર પુલ પણ કરતા હોય છે અને મોટા સિટીમાં તો હવે બાઈકની પણ ફેસિલિટી આવી ગઈ છે કે એક જ વ્યક્તિને જવું હોય. તો એના માટે કાર કારમાં વધારે પડતું ઈંધણ વપ . એના કરતા જે કૂટર હોય બાઇક હોય એ જ સસ્તું પણ પડે અને જલ્દી પણ પહોંચાય અને ઈંધણ પણ વ ધારેબ. અ ઓછું વપરાય એટલા માટે અ બાઇક બાઈક શેરિંગ, કે આપડે જેમ રિક રીક્ષા બોલાવી એવી રીતે બાઈક પણ બોલાવી શકાય છે.
હા હા આઅમારા શહેરમાં આ રેપિડોની છે અ રેપ રેપ પીડોની ઉપયોગિતા છે. કે એમાં પણ એ એ છે જે ઉબર ને ઓલા છે. જેમ કાર આપણને વહ મળી જાય. એવી રીતે આ એક જણને જો જવું હોય ને તો આ રેપિડો ની છેે. એ એનાથી તમે એક માણસ ને એક બાઈક હોય એની પાછળ એક જણ જઈ શકે. એટલે એ પણ એક સારો પર્યાય છે. તે એ પણ એક વિચાર સારો છે.
હા હા હા બરાબર છે હ બીજું એ છે. કે આપણે જે વીજળીનો ઉપયોગ છે ઘરમાં મોટે ભાગે એવું થતું હોય છે કે ક્યાં તો છોકરાઓ ધ્યાન નહીં આપે અથવા ઘરની બહાર જતી વખતે એ લોકો બાથરૂમ. કે નહી કો પંખા. લાઈટો ચાલુ રાખ કીને જાય. તો એમને એ. વસ્તુનું વારે વારે કહીને અથવા તો સમજાવીને વસ્તુનું બાંધ કરાવવું જરૂરી છે કારણ કે ઘરનાર જે વ્યક્તિ હોય એ એ રૂમમાં જાય નહી તો એ બે ત્રણ કલાક સુધી એ આખો લઇટ ચાલુ જ રહે તો એ અનનેસેસરી આપણું એટલે કે જરૂર જ નથી ને છતાં આપણી વીજળી બળી ગઈ. તો એ અ અને દરેક ઘરમાં આવું થતું જ હોય છે કે છોકરાઓ મોટે ભાગે બંધ કર્યા વગર જતા રહેતા. તા હોય અથવા તો અ ધ્યાન નહી રાખે એમ છોકર માં માં એટલું શું ઇમ્પોર્ ટન્સ છે એમ કરીને નહીં ધ્યાન આપે તો આવી રીતે ક્યુમ્યુલેટિવ ઘણું બધું અ આપણી વીજળી જરૂર સિવાય બળી જતી હોય છે. તો એને અટકાવવા માટે અ બાળકો માં અને ટીજર્સમાં એની જાગૃતિ લાવવી પડે. અને એ લોકો એ પણ ઘરે ઘરે મા બાપે થોડું આ રીતે ધ્યાન રાખી ને કેવું પડે. કે બધું બંધ જતી વખતે હંમેશા બધું બંધ કરવાની ટેવ રાખવી જ જોઈએ.
હા એવી રીતે પાણી નું પણ છે ને પાણી પણ એવી જ રીતે આપણે વપરાશ માટે એ પેલા નાજ. અ પહેલા ના લોક કો વાસણ ધોવા માટે એક ટબમાં કે બાલ્ડીમાં પાણી લઈને વાસણો ધોતા. પણ હવે તો કામ વાળા હોય કે ઘર ગર માલિક હોય બધાને નળ ખોલીને જ વાસણો ધોવાની આદત છે. તો એને લીધે પણ પાણી કેટલો પાણીનો કેટલો બધો બગાડ થાય છે. એટલે એ એ માટે પણ જાગૃકતા હોવી જરૂરી. ચી.
હમ્મ હમ્મ બરાબર છે અને હવે પેલા જુદા જુદા નળ ની અંદર લગાવાના અટેચમેન્ટ મળે છે. તમને ખ્યાલ હશે કે એ મા પાણી નો વપરાશ ઓછો થાય છે. ધારો કે નળ ચાલુ કરીને પણ કરવાની આદત હોય અથવા કરવું હોય ઈઝી પણ પડે. તો એ. એટેચમેન્ટને લીધે આપણો પાણીનો વપરાશ એકદમ ઓછો થઈ જાય કારણ કે એમાં પાણી એ રીતે ડીશ ડિસ્પર્સ થ થતું હોય એટલે એનો ઉપયોગ પણ કરી શકાય કે જય્યારે આપણે પાણીની સગવડ પણ જોઈ નળ થી કારણ કે એ રીતે તગારા લઈને બેસવું હવે ફિઝિબલ તો નથી અને અ જગ્યા પણ ઓછી હોય છે ઘરોમાં પેલા તો કેવું કે પાછળ ચોકડી હોતી હતી મોટા મોટા ઘરોમાં તો ત્યાં બેસીને આરામથી એ રીતે કામ થઈ શકતું તું તગારા ભરીને કે તપેલામાં પાસણ પાણી ભરીને હવે વસ્તુ નાના ઘરોમાં પ્લેટફોર્મ પણ નાના હોય છે ને એ કરવું થોડું મુશ્કેલ છે. એટલે આ નળના એટેચમેન્ટ જે હોય છે ને વોટર સેવિંગ માટે. એ જ લગાવી દેવા એ બેસ્ટ
હા પાછું આપડે વોશિંગ મશીન પણ હવે એનો ઉપયોગ પણ વધારે લોકો કરવા માંડ્યા છે. એટલે વોશિંગ મશીન નો જો આપડે ઉપયોગ કરતા હોઈએ તો થોડી સજાગતા એના માટે પણ રાખવી જોઈએ કે જયારે કપડાં વધારે હોય ત્યારે અને એનું સેટિંગ પણ તમે એવી રીતે વોટર લેવલ પણ બરોબર એવી રીતે સેટ કરો. તો એને લીધે પણ તમે થોડી પાણી ની બ બચત કરી શકો એવું મારું માનવું છે.
હા હા ચોક્કસ તમે સારી રીતે સાચો ટોપિક કીધો અને આપણો સમય મને લાગે છે હવે પૂરો થઈ રહ્યો છે. આપડે વાતોને વિરામ આપ ફરી બીજી વાર મળીશું આવજો. તમારે કોલ ડિસકનેક્ટ કરો.